હલો
હ જય મા
જય મા જય માતાજી શું કરો હો?
બસ શાંતિ
ઠીક ખઈ લીધું?
હ જમી લીધું.
શું જયમાં?
સાક રોટલી, દાળ ભાત
તો તો સારું કેવાય.
હા હા મારે એક પ્રશ્ન પૂછવો તો?
બોલો બોલો
અરે તું રોજ સાંજે ગ્રાઉન્ડ માં જ ઉડાડે કબડ્ડી કબડ્ડી બોલીને શું કરે છે?
અરે એ રમત નથી એ જૂનૂન છે. એ કબ્ડી છે આ માટીની રમત દસ મિનિટ દે હું તને હમજાવું.
દસ મિનિટ ચાલ બોલ પણ પેલા એ કબડ્ડી કબડ્ડી બોલવાનું શું લોજીક છે?
એ જ સૌથી અગત્યનું છે યાર રેડરની એક જ શ્વાસમાં જવું પડે. પોઇન્ટ લેવાના અને પાછા આવવાનું. શ્વાસ રોકવા માટે કબડ્ડી કબ્ડી બોલતા રહેવાનું શ્વાસ તૂટે તો આઉટ.
ઓ એટલે દમખમ ની રમત છે એમને ટિમમા કેટલા જણા હોય?
સાત ખેલાડી ગ્રાઉન્ડ માં અને પાંચ એકક્સ્ટ્રા બેન્ચ પર. ટોટલ બાર વીસ વીસ મિનિટના બે હાફ હોય વચ્ચે પાંચ મિનિટનો બ્રેક.
પોઈન્ટ કેવી રીતે મળે બસ સામે વાળા ટચ કરીને આવતા ર આવી જ આવી એટલે.
હા પણ એટલું સહેલું નથી ત્રણ પ્રકારના પોઈન્ટ છે રેડર પોઈન્ટ. તું જઈને એક કે બે ડિફેન્સને ટચ કરીને લાાઈન ક્રોસ કરી દે તો એક પોઈન્ટ પર ખેલાડી. ડિફેન્સ પોઈન્ટ જો તમે બધા મળીને રેડર ને પકડી લ. તો બે પોઈન્ટ અને ઓલ આઉટ જો તમના બધા સાત ખેલાડી આઉટ થઈ જાય. તો બે એક્સ્ટ્રા પોઈન્ટ.
અરે બોનસ પોઈન્ટ એટલે શું?
વાહ ધ્યાન રાખ્યું જો રેડર મિડ લાઈન ક્રોસ કરે. તો એ બોનસ લાઇન ને ક્રોસ કરવાની હોય. કરી દે તો એક એસ્ટ્રા પોઈન્ટ રિસ્ક છે પણ મજા પણ છે.
સૌથી ખતરનાક ખેલાડી કોને કહેવાય?
બે પ્રકાર હોય રેડર જે પોઈન્ટ લાવશે. પ્રો કબડ્ડી માં પરદીપ નરવાલ, પવન સેહરાવત અને ડિફેન્સમાં જે ટીમને બચાવશે જેમ કે નીતેશ કુમાર કવર કોર્નર કવર એ બધાની અલગ અલગ જગ્યા હોય.
ઈજ્જત તો બઉ છે પણ ઈજા પણ બઉ થતી હશે ને.
હા યાર એ તો છે જ ખભા ઘૂંટણ, પગની ઘૂટી પણ એ દુઃખમાં પણ એક અલગ આનંદ છે ટીમ સ્પિરિટ હોય ને,
ઇન્ડિયા મા કબડ્ડી ની વેલ્યુ કેટલી છે?
બહુ એશિયન ગેમ્સમાં ઈન્ડિયાએ આઠ વાર ગોલ્ડ જીત. અને બે હજાર ચૌદ થી પ્રો કબડ્ડી લીગ આવી એની વજથી જ આ રમત ને નવા પાંખ મળ્યા હું પણ પીકેએલ જોઈને પ્રેરિત થયો.
તને શું ગમે છે આ રમતમાં?
હિંમત એક જ વ્યક્તિ સાત જણા સામે જાય ડર નહી સ્ટ્રેટજી હોય. અને જીત્યા પછી ટીમ બધા એકબીજાને ઉઠાવે એ ફિલે એ પૈસાથી ના મળે.
યાર તું કહે છે એટલે સારું લાગશે. આવતી વાર થી હું પણ તારી સાથે ગ્રાઉન્ડ પર આવી શીવીસ
પાક્કું પેલા કબડ્ડી કબડ્ડી બોલતા બોલતા ત્રી સેકન્ડ શ્વાસ રોક પછી વાત
હા હા ચેલેન્જ એક્સેપ્ટે છે. કબડ્ડી કબડ્ડી કબડ્ડી કબડ્ડી
બસ શ્વાસ તૂટી ગયો આવઉું ચાલ પ્રેક્ટિસ કરવાની છે.
બરોબર મે કોણ કોણ રમો છો?
અમે અમારા બધા ફ્રેન્ડસ છે એમ જેમાં. સાત જણાની ટીમ છે એ પણ છે અને બીજા અમારા સર જણા એ પણ ગો દીધા છે એ બધા રમ્યા છે.
હમ બરોબર છે.
કાલ થી પાક્કું આવીશ ને હા રોજ સવારે અમાર. હા શાળામાં રોજ સવારે જ્યાં પ્રાર્થના ખંડમાં લોકો પ્રાર્થના કરતા હોય ત્યારે અમે ખેલાડીઓ બધા કબડ્ડીની પ્રેક ટીસ કરતા હોય.
ઓહ વાહ સુ જુસ્સો છે તમારો.
તો કાલ પાક્કું આવીશ ને.
હા હા પાકુ આવીશ.
હા તું જોઉં છું.
હા હા, જોજે પાક્કો આવીશ.
તો લિસ્ટમાં તમાર નામ લખઈ દઉને સરને?
હા, લખાવી દે.
સારું. જોઉં છું હ? કેટલા વાગે આવ સવારે સાત વાગે રેડી રહેવું પડે.
વાંધો નહી. હું આવી દ ટાઈમ સર.
જોઉં છું? સ્પોટના કપડા પહેરીને આવજો હો.
શું કી તું?
સ્પોટનાના કપડાં પહેરીને આવજો. હું તમને લિસ્ટ મોકલી દઈશ. એમની
એ તો પૂછવાનું જ રહી ગયું કે, કબડ્ડી માં પ્રવેશ કેવું હોય છે?
તેમાં ઉપર ટી શર્ટ હોય છે અને નીચે શર્ટ હોય છે, અને નીચે એના સ્પેશિયલ બૂટ આવે.
બરોબર છે. તો એ ફરજિયાત હોય છે?
હા ફરજિયાત હોય છે. એ પ્રમાણે પહેરશું તો, આપણે જયારે રમમાં જઈશું. પ્રેક- ટીસ પહેલેથી પડી જાયને તેવું પડી જાય. એટલે
બરાબર. તો રમવા માટે શું શું જરૂર? કોઈ વાંધો નહી. રમવા માટે જરૂરી છે.
રમવા માટે પહેલા તો હિંમત જરૂરી છે. પહેલા પોતાનું પ્રોત્સાહન જરૂરી છે.
બરોબર. બીજો?
બીજું બહુ બધું જરૂરી છે. તમે કાલ આવશો તો બધું તમને સમજાઈશ.
ઠીક છે, તો કાલ આવે તો હું જોઈશ.
હું પણ જોઈશ. તમ આવો હો કે નહી.
અરે! આવીશું.
જોઈશ જોઈશ એ તો તમે આવી શકો છો કે નહીં?
મને કબડ્ડી વિશે કોઈ ખ્યાલ નથી, પણ થોડો જુસ્સા છે શીખવાનો જે, હું તમને બધાને જોઈને, હાલ, અમારા આવ્યો છે.
એ જુસ્સો જ તમને આગળ લઇ જશે. તમે કાલ આવો એટલે તમારો જુસ્સો ડબલ થઈ જશે.
બરોબર છે. કાલે સવારે કેટ
સાત વાગે પ્રેક્ટિસ ચાલુ થઈ જાય છે. એટલે પાંચ મિનિટ વહેલા આવતા રહેજો.
તો એની પ્રેક્ટિસ કેટલા વાગ્યા સુધી ચાલુ રે?
અ આમ તો જોઈએ તો, અડધો કલાક જેવી ચાલુ રહેશે. પણ પછી જયારે ચાલુ ક્લાસે પણ રમવાનું થાય તો, પછી સમય ફાળવવો પડે.
અરે! એમ પ્રેક્ટિસ કરવા માટે કેટલો ટાઈમ?
એમ જોઈએ તો, રોજની કલાકની પ્રેક્ટિસ તો જોઈએ જ તે મિનિમમ. મેક્સિમમ પછી તમે જેટલો સમય આપી શકો? એટલું વધુ સારું.
બરોબર. પણ એની આપણે. કબડ્ડીની પ્રેક્ટિસ પહેલા કોઈ કસરત બસરત કરવાની હોય.
હા, વોર્મઅપ હોય, પછી એના રાઉન્ડ મારવા પડે. પુસઅપ્સ કરવા પડે. કોટસ કરવા પડે, ઘણી બધી કસરત હોય.
બરાબર. એટલે એની પહેલા તો આપણું ગરમ જ હોવું જોઈએ. પ્રેક્ટિસ એમને.
એ ગમે તમે રમત રમત શરીર તો પહેલા કરવું પડે. કેમ કે, અંદરથી ઉર્જા મળશે તો તમે રમતમાં આગળ વધી શકશો.
બરોબર છે. તો મારે કાલે તૈય કરીને આવવું પડશે એમને કે, ત્યાં જ કરાવશું?
ના ના. અહી તમે કાલે આવશો એટલે તમને કરાવશું પણ એની પહેલા. તમારે જુસ્સો હોવો પડશે. જો જુસ્સો નહીં હોય, તો તમે કશું નહીં કરી શકો?
બરોબર છે.
અને સવાર છે ને દૂધ પીવાનું, ભૂલતા નહીં કશુંક ને કશુંક ખાઈ ના આવજોર ચક્કર આવશે પહેલો દિવસ છે તો પછી નહીં મજા આવે.
હા હું એમ જ પૂછવાની હતી કે જો આવી રીતે દરરોજ, પ્રેક્ટિસ કરતા હોય તો ખાવામાં શું શું લેવું જોઈએ.
ખાવામાં પ્રોટીન છે, જેમ કે કઠોળ છે, ફળ છે, તેવું ખાવું જોઈએ અને સવાર માં એટલું બધું, ખાવાનું નહી પરંતુ દૂધ કેવો હલકો ખોરાક ખાઈને આવાનો, જેનાથી શક્તિ માં થોડી શક્તિ રે એમ ઊર્જા રે,
બરોબર છે.
અને આખો દિવસમાં તો લીલા સાક ભાજી ફળ છે અને એના જ્યુસ છે, તે ખાવું સારું છે.
તે રમ્યા પછી પણ શું ખવાય.
રમ્યા પછી તરત તો કશું ના ખવા કેમ કે બોડીને થોડું રિલેક્સેશન જોઈએ એટલે પાંચ દસ મિનિટ રહીને પહેલા તો, પાણી પીવું જોઈએ.
બરોબર છે.
અને પછી પાણી પીધા પછી તરત જ તમે ભારે ખોરાક ખાશો તો, ના સરખું રે એટલે તેથી થોડો હળવો ખોરાક ખાવાનો અને પછી તેના કલાક બે કલાક, પછી તમે ખઈ શકો છો.
બરાબર છે તો આપડે પ્રેક્ટિસ કર્યા પછી તો એકદમ શરીર સ્ફૂર્તિમાં લાગતું હોય,
પૂર્તિ માં લાગે પણ તમારો કાલે પેલો દિવસ હશે એટલે થોડુંક તમને થાક જેવું લાગશે. પણ જેમ જેમ, તમે એમાં આગળ વધતા જશો તો તમને મજા ભી આવશે ને થાક પણ નહી લાગે.
એમ છે તો જોવી આપડે હવે કાલે શું થાય છે એમ,
હા કાલ તમે આવો તમારી રાહ રહેશે.
હ આવીશ પાકું કેટલા વાગે આવવાનું છે.
સાત વાગ્યાની પ્રેક્ટિસ છે એટલે પછી તમારે પાંચ દસ મિનિટ વહેલા આવજો. તો સારું રહેશે,
ઓકે ઠીક. સાત વાગ્યા પહેલાં ટી શર્ટ શોર્ટસ અને કપડી શૂ સા થે સાથે પાણીની બોટલ હા હા છે છે,
છે છે તો સારું એજ પહેરીને આવજો તો સારું રહેશે.
ઓકે પાણી ની બોટલ, સાથે લઈને આવું. લીંબુ શરબત? કેમ લીંબુ શરબત. હમ.
કારણ કે પહેલો દિવસ છે એટલે, તમને થોડીક શક્તિ ઓછી લાગે કેમ કે જેમ જેમ તમે એની પ્રેક પ્રક્ટિસ કરતા જશો તો તમને સારું લાગશે પહેલો દિવસ છે એટલે તમને વીકનેસ આવી શકે છે. તો ચક્કર ના આવે અને થોડુંક શરીર, પીલું ના પડી જાય તેના માટે લીંબુ શરબત,
એટલે એનાથી થોડી શરીર માં તાકાત રહેશે એમ ને,
તે શ શક્તિ રહે,
બરોબર છે સારું તો હું કાલે આવી જઈશ. તમે મને શીખવજો, પછી મને પણ તમારી ટીમમાં એડ કરી લેશો ને.
પાકું પાકું, તમે જે રીતે રમશો, અને તમારો જુસ્સો જોઈને લાગે છે કે, તમે વહેલા શીખી જશો.
હા, શીખી તો જઈશ, મારે આમાં શીખવાનો જુસ્સો છે.
પેલા તમે કોઈ આવી રમતમાં રહ્યા છો?
ના હું નથી, પહેલી વાર તમને બધાને જોઈને, રમવાનું મન થયું છે.
સારું કેવાય. તમે કાલ આવો તો, તમને અચાનક જ અંદર થી જ તમને એમ થશે કે, ના રમવું જોઈએ.
ઠીક છે તો, હું કાલે આપડે મળીએ સાત વાગે.
પાકું પાકું, સાત વાગે આવી જશે હો, પાછા કે સરવટશે.
આવી જઈ સારી, ચાલો તો મળીએે કાલે.
સારું સારું મળીએ, જય માતાજી આવજો.